હલો, હા.
એક કોલ તો એમજ ભગેડો
હે?
એકલ તો એમ જ ગયો હમણાં.
તે તમારામાં બાર મિનિટનો તારો પછી તું એ કરેલો ને તે રિસીવ કરી પડેલો તો તે બાર બાર મિનિટ બાર મિનિટ ને ચાર સેકન્ડમાં તે કોલ તો ચાલુ જ બતાવે.
કયો?
તારો ઘી હતી એટલે તને મેં વ્યસ્ત બતાવતો હતો હ.
હા હા હા એ.
ને હમણાં તારો પાછો બતાવે કે અઠ્ઠાવીસ ઓગણત્રીસ સેકન્ડ થીઆ એમ.
બરાબર તો હું કરે તો?
દાખલા લખું
દાખલો કયો? આ પેલો કયા છે? હલો. હલો. હલો. હલો. દિવ્યાંગ. હું થીયું નેટ પુરુ થેઈ ગીયું કે હું તારું? હલો. અવાજ ની આવે બ્રો.